જય શ્રી કૃષ્ણ ભાઈ, કેમ છો બધા? ઘરે બધા
જય શ્રી કૃષ્ણ. હા બધા સારા છે અમારે ઘરે તમારે ઘરે બધા કેવા છે?
અમારી ઘરે પણ બધા. સારા છે. પણ હ આજકાલ હું આ ડિજિટલ પેમેન્ટ બધું આવ્યું છે ને તો તેના પાછાડી બધા ઘરના લાગી રહેલા છે કારણ કે ડિજિટલ પેમેન્ટ અલગ જ હમણાં તો આકર્ષક થઈ ગયું છે બધા ડિજિટલ પેમેન્ટ પાછળ જ લાગેલા છે મતલબમાં. કઈ પણ વસ્તુ હમણાં તો મંગાવું હોય તો ઓનલાઈન પેમેન્ટ જ કરી રહીએ છીએ અને અમારે એમ જવું પણ ના પડેશે એમ તો ખુબ જ સારી વસ્તુ મને તો લાગી સે અમારો અભિપ્રાય કેવો ડિજિટલ પેમેન્ટ બાબત.
હા ડિજિટલ પેમેન્ટ જાણો છો કે હમણા તો આધુનિકમાં ખુબ પ્રચલિત અને ખુબ બધા એનું ઇસ્તેમાલ કરે છે કારણ કે તમે જાણો છો કે ડિજિટલ પેમેન્ટનો ફાયદો તો તમે. ઘર બેઠા વડે કોઈ પણ પ્રકારની ચૂકવણી કરી શકીએ છીએ ને કોઈ પણ પ્રકારના ખર્ચા ચૂકવી શકીએ છીએ, ને કોઈના પણ ખાતામાં પૈસા નાખવા હોય અને આપડા પાહે આપડા ખાતામાં કોઈ પૈસા નાખવાના હોય તો સર સરળતાથી આપ ઘર બેઠા કરી શકીએ છીએ કારણ કે એના કારણે આપણે સમયનો પણ બચાવ થાય છે અને વન વ્યવાર ખર્ચ પણ ઘટાડો થાય છે કારણ કે પહેલા તમે જાણો છો કે આધુનિક હમણાં તો ખૂબ વધી રહ્યું છે અને આવા બધા નવા-નવા ડિજટલ પેમેન્ટના એપો પણ ઘણા બધા આવી રહ્યા છે કેમ કે ફોન પે છે, ગૂગલ પે છે, ઘણા બધા આવી રહ્યા છે. જેના કારણે કે બધા તમે જાણો છો કે હમણા પહેલા તો તમે જાણો છો કે આવું ફોન પે કે આવું કોઈ પણ હતું તે ન હતું તો આપણે કોઈને પૈસા આપવાના રહેતા તેના ઘરે જવા પડતું હતું. તું અને કોઈને પૈસા ચૂકવાણી તો પણ આપે જાવા પડતું હતું. અને આવા ખર્ચ પણ ખુબ વધારે એટલે કે શહેરોમાં જોવા પડતો ખુબ વધારે પણ લાગતો હતો પૈસા ચુકવવા કરતા, જેથી કરીને આવા પેમેન્ટ એટલે આવું બધું ડિજિટલ પેમેન્ટના કારણે આપણે ઘર બેઠા ઈ લોકના ખાતામાં પૈસા નાખી શકીએ છીએ અને કોઈ પણ પ્રકારના ખર્ચા આપણે સરળતાથી ઘર બેઠા જ ચૂકવી પણ શકીએ છીએ, બરાબર ને એ તો.
હા ભાઈ તમારી વાત એકદમ બરાબર છે અને આ વસ્તુ મને ખુબ જ વધારે ગમી કારણ કે અમારી જે કરિયાણાની દુકાન છે તો કરિયાણાની દુકાનમાં શું હોય છે કે એક બે રૂપિયાનું આપણે કોઈ પણ વસ્તુ બધા લેતા હોય જેમ કે ચોકલેટ લેતા હોય અને ક્યારે પણ એક બે રૂપિયો જયારે બાકી રહેવાનો હોય તો ત્યારે આપણે રૂપિયો જટો કરવો પડે છે અથવા તો આપણે આપડે જ રાખી લેવો પડે છે અને તે ગ્રાહકે જટો કરવો પડે છે તો આ બધું બાબત ખુબ જ ખરાબ લાગે છે. એમ તો વાત એક જ રૂપિયાની છે પરંતુ પૈસા તો પૈસા હોય છે, તો તે માટે શું ત્યારે ડિજિટલ પેમેન્ટ ખુબ જ એવું સારી રીતના કામ લાગે છે, કારણ કે ડિજિટલ પેમેન્ટમાં શું કે એક-એક રૂપિયો આપણે મતલબમાં ચૂકવી શકીએ છીએ અને તેનો કોઈ પણ આપડે છૂટા પૈસા અથવા એવી રીતના ચુકવવાના હોતા નથી છૂટા પૈસા આપણે રાખવાના હોતા નથી, તેમાંથી ડાયરેક્ટ જ કટ થઈ જતા હોય છે. તો જેથી કરીને એ ખુબ જ સારી વસ્તુ છે અને આપણે કોઈ પણ જણ એક પણ રૂપિયા આપડે બાકી ના રાખી શકીએ અને અહ સારી રીતે આપણેે પૈસા ચૂકી શકીએ એ માટે મને ખુબ જ એવું સારું લાગ્યું ડિજિટલ પેમેન્ટ, અને આપણે એક એક રૂપિયાની પણ ટ્રાન્ઝેક્શન કરી શકીએ સીએ જેથી કરીને હિસાબમાં પણ કોઈ ગડબડી ન થાય અને યોગ્ય રીતે હિસાબ પણ થઈ શકે. તો એ બાબતે ડિજિટલ પેમેન્ટ મને ખુબ જ વધારે સારું લાગ્યું અને હમણાં તો બધા ગ્રાહકો પણ ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરે છે અમારે ઈમાં. તો ડિજિટલ પેમેન્ટ થી જ બધું ટ્રાન્સફર અને બધું કરી દેતા હોય છે, જેથી કરીને મારી દુકાન પર પૈસા પણ મતલબમાં યોગ્ય પ્રમાણમાં રહે છે અને સાચવવાના પણ ખુબ ઓછા રહે છે કારણ કે તમને ખબર છે આજકાલમાં ચોરી કેટલી થવા લાગી છે, તો તે માટે મારે દુકાનમાં પૈસા ખુબ જ ઓછા છે અને અહ ઓનલાઈન નાણું પણ હું વધારે રાખું છું જેથી કરીને કોઈને પણ આપવાના બી હોય તો પણ મેં તેને ટ્રાન્સફર ને એમ જ કરી દેતા હોઉ જેથી કરીને મારી દુ કાનમાં હમણાં ઓનલાઈન કેશ થોડોક ઓછો છે તે એક અલગ બાબત છે કે તેના પ્રત્યે આપણે થોડું કેશ રાખવું પણ જોઈએ પરંતુ આપણે કેશ નો હોય ને ઓસું હોય તો મતલબમાં ચોરી થવાનો, ફાટી જવાનો, પડી જવાનો એ બધો ભય ઓછો થઈ જાય છે. તે બાબત ખુબ જ સારી વસ્તુ સે.
હા તમારી વાત એકદમ સાચી છે એટલે કે તમે જે તમારા દુકાનમાં જે તમે આવું કાઈ આવી ઓનલાઈન પેમેન્ટ ન ઇસ્તેમાલ કરો છો અને ગ્રાહકોને પણ તમે આવી બધી સેવા આપો છો ને હું પણ વેપારી છું એટલે હું પણ હવે તો બધાને ગ્રાહકોને આપું છું એટલે કે સે એટલે કે ઓનલાઈનની પણ અને એ લોકો રોકડ માંગે તો રોકડ ની સલાહ આપું છું, પરંતુ એ લોકોને મે વધારે-વધારે ઓનલાઈન તમે કરો તો એ તમારા માટે પણ સારું છે, અને મારા માટે પણ સારું છે. એટલે જેટલા આપણા હાથમાં રોકડા ઓછા હોય એટલું સારું છે, કારણ કે તમે જાણો છો કે હમણાં તો ચોરી થવાના એટલે ચોરીની શક્યતા ખુબ વધી રહી છે. અને ઘણા બધા અમારા ગામડાઓમાં અને શહેરોમાં પણ મે તો જોયું છે અને જેના કારણે ચોરીની ચોરી એટલે ચોરનું પ્રમાણ ખૂબ વધુ એટલે કે ઘર બેઠા-બેઠા એ લોકને કોઈ સુજવનો નો સુજે જેથી કરીને આપણે આવા ગ ગામડાઓમાં ઘરે કે પછી આ વેપારીઓ કે પછી આવી દુકાનોમાં ચોરી કરવા ઈ લોકો પ્રેરે છે, જેથી કરીને આપણે ચોરોથી દૂ બચવા જોઈએ એટલે જેના કારણે આપણે જેટલી ઓછા પ્રમાણમાં આપણા પાહે રોકડા હશે તેટલું આપણેે સારું છે કારણ કે ઓનલાઈન પેમેન્ટ કરવાથી આપણાને આપણા જે બેંકમાં હોય બેંકમાં જ પૈસા વધાર સારું છે અને જેટલું આપણે ઓનલાઈન પેમેન્ટ નો ઉપયોગ કરશું તેટલુ આપણા માટે સારું છે, કારણ કે તમે જાણો છો કે આપણને ખુબ આપડે કોઈ મોટો એવું પેમેન્ટ ચૂકવીએ તો આપણને થોડું-થોડું ઘણું આપણને કેશબેક મળે છે, તે આપણને થોડું ઘણું કાપ પણ આવે છે જેથી કરીને આપણે ઓનલાઈન પેમેન્ટની જે સુવિધા આપેલી છે તેનો વધારે ઉપયોગ કરવો જોઈએ અને મારા ઘરના લો કોને પણ મે તો બધાને સલાહ આપી કે તમે ઓનલાઈન પેમેન્ટ વધારે યુઝ કરો કારણ કે એના કારણે તમારા ઘર બેઠા બેઠા તમે કામ કરી શકો છો અને તમાર કોઈ પણ બેંકમાં જવા પણ નથી પડતું અને તમે પૈસા પણ નાખી શકો છો, જેથી કરીને આપણે બેંકમાં જવાનું ઓછું થઈ રહીએ છે અને તમે જાણો જ છો હમણે તો વૃદ્ધો વડીલો એ લોકો પણ હવે તો ફોન યુઝ કરે છે, જેના કારણે એ લોકોને પણ હવે તો બેંકમાં જવાની એટલું બધી જરૂર નથી પડતી, અને એ લોકો સરળતાથી કામ કરી શકે છે, અને મારા ઘરના એવા દાદા દાદી પણ એવા ફોનનો ઉપયોગ કરે છે અને એ લોકો પણ સારી રીતે મેં પણ શીખવ્યું કારણ કે તમે જાણો છો કે ડિજિટલ પેમેન્ટ નો આપણે એટલે કે સારી રીતે ઉપયોગ કરો જોઈએ કારણ કે બરાબર આપડે જ્ઞાન ન હોય તો પછી તેનો ઉપયોગ કરી તો આપણા માટે ખોટું છે એટલે કે મારા એટલે કે અમારા ગામડા એક કિસ્સો પણ થયેલો કે જે અહ પાડોશી છે તે લોકો અમ પેમેન્ટો પહેલા પહેલા ત હતા પછી એ લોકો એમ મતલબ કોઈના ખાતામાં એ લોકો દસ હજાર નાખવાના હતા તેના બદલા એ લોકો એક મીંડુ એટલે એક લાખ નાખી દીધા હતા અને એ પછી પાછા રિટર્ન કરવા ફોન કર્યો તો પછી એ લોકો ખુબ આમ કે છે ગમે તેમ બધા ચા કર થોડાક દિવસ પછી એ લોકોને મળ્યા. એટલે કે આપણે આવું બધું ન કરવું જોઈએ જેના કારણે આપણે યોગ્ય એ બેક ખાતા નંબર યોગ્ય પિન નાખવો જોઈએ અને પિન આપને પન આપણેે કોઈને શેર ના કરવો જોઈએ કારણ કે પિન આપણે કોઈને શેર કરી આપણા જે પણ ખાતામાં પૈસા હોય છે તે લોકો ઉપાડી શકીએ છે. બરાબર ને તો
હા તમારી વાત એકદમ સાચી છે અને આ બધી બાબતથી આમ સાયબર ક્રાઈમ જેવી વસ્તુઓ પણ ખૂબ જ વધારે એવી વધી ગઈ છે કારણ કે તમને ખબર જ છે કે સાયબર ક્રાઈમ એ ખુબ જ એવી વસ્તુ છે કે જે ઓનલાઈન પેમેન્ટ પેમેન્ટ જે યુઝ કરે છે એ લોકોને જ વધારે થતી હોય છે. અને ઓનલાઈન પેમેન્ટમાં પણ એ લોકોને સાયબર ક્રાઈમ વધારે નડશે જે લોકોને માહિતીનો અભાવ હોય છે કારણ કે જેમને માહિતીનો અભાવ એવું હોય તો તેમના પાસે તેઓ શું કરે કે ઓ ટી પી ને એવ વસ્તુ માંગી લેશે જો આપણે પેહલા તો જે યુઝ કરતા હોય ઓનલાનમેન્ટ તેઓને આપણે સમજાવવું જોઈએ. કિ કેવું. ના હારુ કોઈ પણ ફોન કરે તો તેઓને આપ ઓ ટી પી ન આપવો જોઈએ કારણ કે આપણેે જે ઓ ટી પી ન આપી દેએ તેથી શું કે આપણેે ફોન હેક થઈ જતો હોય છે અને આપડા પૈસા મતલબ એ લોકો ટ્રાન્સફર કરી શકે છે એ લોકો પર એસેસ આવી જાય છે તો એ બધી બાબત આપડે ધ્યાન રાખવી જોઈએ. અને ઓનલાઈન પેમેન્ટ બાકી તો ખૂબ જ વધારે સારી વસ્તુ છે પરંતુ આપણે તે માટે માહિતીગાર હોવો જોઈએ અને તેઓને પણ બધાને આપણે માહિતીગાર કરવું જોઈએ પરંતુ ઓનલાઈન પેમેન્ટની એક નેગેટિવ વાત એ પણ છે કે આપણે જારે પણ કોઈ આપણે એવા ડુંગર વિસ્તારમાં કેવા ફરવા ગયા હોય અને ત્યાં જો ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ જ ન થતો હોય કેમકે હું મારી જ વાત કરું તો મેં ડુંગર વિસ્તારમાં ફરવા ગયો તો ત્યારે શું ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ જ ન થતો હતો ત્યારે તો તે ગામડા લોકોમાં ઓનલાઈન પેમેન્ટ ન વિકાસ થયો જ ન હતો અને હું કેશ ખુબ જ ઓ શું લઈ ગયું હતુ અને કેશ મારું રસ્તામાં જટા જટા જ પટી ગયું હતું તો ત્યાં જઈને મેં કર્યું કે મે ઓનલાઈન પેમેન્ટ જ ટ્રાન્સફર કરાવ બધાને પરંતુ ત્યાં ઓનલાઈન પેમેન્ટ કોઈ લેતું પણ ન હતું અને ચાલતું જ ન હતું તો મારા તો મતલબ ત્યારે કેશજ વધારે ઉપયોગી થતું હતું પરંતુ કેશ મારી પર હતું જ નથી. તો એ બાબત ત્યારે ઓનલાઈન પેમેન્ટ કામ ન લાગે જો સામે વાળો પક્ષ પણ ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરતો હોય ને આપણેે પણ ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરતા હોય ને તો ત્યારે જ ઓનલાઈન પેમેન્ટ નો ઉપયોગ યોગ્ય રીતે થઈ શકે પરંતુ આપડી પણ ઓનલાઈન પેમેન્ટ હોય અને સામે વાળો ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ જ ન કર તો હોય આપણેને પૈસા કેમક ટ્રાન્સફર કરી શકીએ તો તે માટે આપણે છે ને પેલા તો વિકસિત ભારત બનાવવું પડશે. અને વિકસિત ભારતમાં બધાનું ઓનલાન પેમેન્ટ ચલાવતા શીખવવું પડશે અને નાના નાના ગામડામાં પણ ઓનલાન પેમેન્ટ ઉપયોગ કરવો પડશે. કારણ કે જો આપણે નાના નાના ગામડાઓમાં ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ ન કરીશું તો તેઓ વિકસિત ન થઈ શકશે અને આજકાલમાં તો ઓનલાઈન પેમેન્ટ એટલી બધી જરૂરી વસ્તુ છે ને કે મતલબમાં બધા યુઝ કરવું જ જોઈએ અને જો આપણેે યુઝ ન કરીશું ને તો આપણે ખુબ જ પછાડી રહી જવાના છે એવું મને લાગે છે. તો એ બાબત આપણે ખુબ જ વધારે ધ્યાન રાખ ખી જોઈએ. અને આપણા દેશના લોકોને વધારે વિકસિત બનાવવા માટે ઓનલાઈન પેમેન્ટ ખૂબ જ એવી જરૂરી વસ્તુ શે. અને જે આપણે નાના નાના મતલબ છોકરાઓ શે એ બધા પણ હમણાં ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરતા થઈ ગયા છે પરંતુ તેઓને આપણે અઢાર વર્ષ પછી જ ઓનલાઈન પેમેન્ટ ઉપયો કરવા દેવા જોઈએ અને સોળ વર્ષની ઉમર પછી એઓને મતલબ માં થોડાક એવા પૈસા આપવા જોઈએ એ લોકના ખાતામાં કે મતલબ એટલા પૈસા હુદી જ એ લોકો ઉપયોગ કરી શકે. કારણ કે નાના બાળકોને બો ખબર ના હોય કે મતલબ માં ઓનલાઈન પેમેન્ટમાં કેટલા પૈસા ઉપયોગ કરી લેવાના એ બાબત કારણ કે તેઓ ગમે તેટલા એટલા પૈસા ઉપયોગ કરી દેતા હોય છે. પરંતુ જે દાદા લોકો હોય છે તો એ એ લોકોને પણ આપણે ઓનલાઈન પેમેન્ટ શીખવવું જોઈએ. શું તમે પણ તમારા દાદાજી ને ને એ બધું ઓનલાઈન પેમેન્ટ શીખવો છો?
હા તને કીધું કે એટલે કે અમારા જે અ પરિવારના જે પણ દાદા દાદી હોય છે. તે લોકોને તો હું શીખ્યું છું અને અમારા ઘરના મમ્મી પપ્પાના લોકોને પણ શીખ્યું છે. કે તમે યોગ્ય રીતે એને યોગ્ય જ્ઞાન એટલે કે મે આપ્યું છે. અને પછી એ લોકો સારી રીતે ઇસ્તમલ પણ કરે છે. અને તમે કીધું કે એટલે કે ઓનલાઈન પેમેન્ટ આપણે કરવું તો બીજાના પેલું માં પણ હોવું જોઈએ એટલે કે આ આપણામાં જ ઓનલાઈન પેમેન્ટનું પેલું હોય ને બીજામાં ન હોય તો પછી એ તો પેલું જ કહેવાય એટલે કે આપણે પૈસા બીજાના ખાતામાં નાખી ન શકીએ, અને બીજું તો એ જ છે કે ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે આપણે એ નેટવર્ક હોવું ખૂબ જરૂરી છે ઇન્ટરનેટ. કારણ કે આપણે નેટવર્ક વગેર આપણે કંઈ કરી જ નથી શકતા એટલે કે આપણે જયારે ઓનલાઈન પેમેન્ટ કરીએ તો આપણું નેટવર્ક સારું પકડવું જોઈએ અને જયારે જો ન પકડે તો આપ તમે જાણો છો કે કોઈ વાર આપણે પૈસાની ચુકવણી થઈ જતી પણ આપણને મેસેજ નથી આવતો અને એમના ખાતામાં જાય એવું પણ નથી આવતું, જેના કારણે આપણને બેંકમાં પણ આપણેે જવું પડે છે. જેથી કરીને આપણે જેટલું નેટવર્કમાં રહીને કામ કરીએ તેટલું સારું છે. તમે જાણો છો ડુંગરા પ્રદેશમાં તો આપણા નેટવર્કનું પ્રમાણ ખૂબ ઓછું છે. અને ત્યાં પકડતું નથી જેના કારણે આપણે ત્યાં આપણે આવું ડુંગરા પ્રદેશમાં જાયએ તો આપણા પર કેશ હોય તો એ સારું છે કારણ કે ત્યાં આપણે ઓનલાઈન પેમેન્ટ કરીએ તો પછી ત્યાં ઘણો બધો ટાઈમ પણ લાગે છે. અને નેટવર્ક નથી પકડતી એના કારણે આપણે પ પૈસા એમ આમ ચૂકવી જ નહી શકીએ, જેના કારણે આપણેને એટલે ઓનલાઈન પેમેન્ટનો યુઝ કરીએ તો આપણા જે પણ જે બધા હમણાં તો ઇન્ટરનેટનું પ્રમાણ વધી રહ્યું છે, પણ ડુંગરા પ્રદેશમાં જે ઓછું પકડે છે જેના કારણે આપણે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે બરાબર ને.
હા ભાઈ તમારી વાત એકદમ બરાબર. મને ઓનલાઈન પેમેન્ટની આ બધી માહિતી જ જોતી હતી જે તમે મને સારી રીતે આપ્યા. આ બાબ આ બાબત તમને ખુબ જ વધારે એવો આભાર પરંતુ આપણે હવે મારે થોડું કામ છે. જેથી કરીને આપણે પછીથી વાત કરીશું. ચાલો તો ભાઈ મલીએ આપણે.
હા સારું મળીએ.
હા.